હાલો
હલો હા કેમ છો
લોકો જમતા કેમ છે.
બસ હુ પણ મજામાં તો આજે આપડે કેવું કે પૈસા આપડે બ બચાવવા જોઈએ એના ઉપર આપણે વાત કરીશું. તો કેવું કે આજના જમાનામાં પૈસા બચાવવા ખૂબ જ મહત્ત્વ એ મહ ત્વ છે એનું કારણ કે આપણે આપણી બધી જ જરૂ જીવન જરૂરિયાત વસ્તુઓ અ ખરીદવા માટે પૈસા ખૂબ જ આજના જમાનામાં જરૂરી છે જેમ કે આપણે કપડાં લેવા માટે કે આપણા ઘરનું રાશન લેવા માટે માટે કે બાળકોની ફી ભરવા માટે કે આપણા અ આરોગ્ય માટે પૈસા ખુબ જ જરૂરી છે જો આપણી પાસે પૈસા હશે તો આપડે આ બધી વસ્તુ ખરીદી શકશું.
સાચી વાત છે આ સમયમાં થોડી પૈસાની બચત કરાવી પણ જરૂરી છે
હા એમ કે આપડે બચત કરીશું તો આપણને એ ભવિષ્યમાં કામ આવશે. જો આપ આપણે ભવિષ્યમાં એવી કઈ વસ્તુ લેવી પડે કે કંઈ ઇમજન સી આવે તો આપણે અત્યારથી જે પૈસા બચાવ્યા હશે. તો એ ત્યારે આપણને કામમાં આવશે તો બચત કરવી એ ખૂબ જ જરૂરી છે. અત્યારના જમાનામાં
એ સાચી વાત છે બચત કર્યા, આપણી કમાણી જરૂર હોય છે, એમ. એ વાત સાચી છે કે આપણને હવે ખબર પડે છે.
હા એ વાત પણ છે અને આપડે પૈસા બચાવવા કેમ જરૂરી છે કારણ કે આપણો જીવનમાં ક્યારેય કઈ પરિસ્થિતિ આવે ને એમાં આપણને પૈસાની શું જરૂર પડે? તો, એ આપણને પણ ખબર નથી હોતી, જો આપણે એ સમયે પૈસા બચાવ્યા હશે, તો એ આપણે પરિસ્થિતિમાંથી બહાર આસાની થી નીકળી શકીશું. અને આપણે ક્યારેક બીમાર પડ્યા હોઈએ, કે આપણી નોકરી જતી તીરે કે, આપણે પરિવારમાં કોઈ મોટી એવી તકલીફ ઊભી થાય. તો પણ આપણે જો પૈસા બચાવ્યા હોય. તો એ આપણે ત્યારે ભવિષ્યમાં કામ પણ કામ આવે છે.
હા, એ વાત સાચી છે. પણ અત્યની અની પરિસ્થિતિ બધાની કેવી છે કે હ, હંમેશા બચાવવા તો જઈએ પણ લોકો છે. આર્થ વસ્તુ બચત નથી કરી શકતા. બધા આપે છે. અને અત્યારના સમયમાં, એ પણ છે કે, આપડે જેટલી આવક હોય, એના કદાચ આવક હ, વધારે હોય છે.
હા, ઘણા લોકો કેવું હોય એ છે કે, અગર મેં કોઈ નવી વસ્તુ ખરીદી છે, અને સામે અ સામે વાળા વ્યક્તિએ કોઈ નવી વસ્તુ ખરીદી છે. અને એ મારે અત્યારે જરૂરી નથી, પણ કેવું કે, તો પણ હું એ વસ્તુ ખરીદી લઉં છું, તો એનાથી કેવું કે પૈસાની પણ બગાડ થાય છે, અને એ વસ્તુ પછી પછી ભવિષ્યમાં મને કામ પણ નથી આવવાની, તો એના કરતા આપણેે જે પૈસા બચાવ્યા હોઈએ તો. એનો એ ભવિષ્યમાં આપણને કામમાં પણ આવે છે ને, આજના જમાનામાં તો લોકો કેવું કે, પૈસા બચાવવા માટે ઘણી બધી અલગ અલગ રીતે વસ્તુઓ કરે છે, જેમ કે એસઆઈપી કરે છે, ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના પૈસા રોકે છે, કે પછી આવી રીતે ટ્રેડિંગ કરે છે. જેને લીધે કેવું કે એમને પૈસા પછી ભવિષ્યમાં જ કામમાં આવવાના છે, તો તમે આમાં થી આવું બધું કંઈ કરો છો, એસઆઈપી, ટ્રેડિંગ કે મ્યુચ્યુઅલ ફંડવાળું?
મારે પણ એમ જ છે.
હા, એક આપણેે કર્યું છે, કર્યું હશે, તો એનાથી આપડે પૈસા પણ બચશે અને ભવિષ્ય જેમાં આપણેે કંઈ ઘર ખરીદવું હશે કે બાળકોના શિક્ષણ માટે કે, કેવું કે, આપણે નિવૃત્ત થઈ ગયા. પછી એ બધા પૈસા આપણને જ કામમાં આવવાના છે.
હા, એમ સાચી છે. બીજું, આપડે કોઈ ઇમરજન્સી હોય, દવા આવી ગઈ હોય, તો ત્યારે એટલે આપણે બચાવેલા હોય, તો આપણને ખૂબ ઉપયોગી થાય છે.
હા, એ વાત પણ છે, અને કેવું કે વિદ્યાર્થીઓ માટે પણ, જે સ્ટુડન્ટ હોય, એના માટે એના માટે પણ પૈસા બચાવવા ખૂબ જ જરૂરી છે, જે માતા-પિતા એમને પોકેટ મની આપે છે. એમાંથી રોજ થોડા થોડા પૈસા બચાવે તો જ્યારે એમને પણ કંઈક જરૂરી વસ્તુ જોઈતી હોય તો એ એમાંથી જ ખરીદી શકે છે એમને અલગ થી મમ્મી પપ્પા પાસેથી પૈસા માંગવાની જરૂર પડતી નથી અને આ વસ્તુ કેવી કે, જે સ્ટુડન્ટ હોય છે, એમને ભવિષ્યમાં પણ કામમાં આવે છે. એ લોકો જ્યારે બહાર જોબ કરતા હોઈએ. ત્યારે તેમને બધું કામમાં આવે છે.
હા, એ બરાબર છે.
હા, અને કેવું કે આપડે બચત કેવી રીતે કરવી જોઈએ, તો કેવું કે, આપડે પેલા ખું મહિનાનું આપણે બજેટ બનાવીએ છીએ પછી એમાંથી આપણને કેટલી વસ્તુ આપણા ઘર માટે ફરજીિયાત લેવી પડે છે એની આપણે લિસ્ટ બનાવીએ છીએ, અને એમાં એ જ એ જ વસ્તુ આપણે લઈએ છીએ અને એના સિવાયની કોઈ પણ આપણે બીજું ફાલતુ નો ખર્ચો નથી કરતા કે જેથી આપણને પૈસા પણ આપડે બગડે અને જયારે આપણને જરૂર હોય તો એ પૈસા આપણી પાસે ના હોઈએ, ના હોય એવું પણ નથી થતું તો આપણે બચત નું કેવું કે એવી રીતે આપણે બજેટ બનાવવું પડે
હા એ જેમ કે તમે કીધું કે આપ જેટલી વસ્તુ હોય એ વસ્તુ છે અત્યારે આપણે એક વસ્તુ લેવા ગયા હોય ને આપ બીજી બે રસ્તુ એ પણ જોડે લઈને જેથી આપડે બજેટ ઓછું થઈ જાય છે પણ આપડે એટલા પૈસા બચાવવા જોઈએ એ જરૂરિયાત છે થોડા બચી શકે
હા એ વાત પણ સાચી છે. તમારી અને ઘણી વખત તો આપણેે હા તમે જેમ કીધું એમ કે બિનજરૂરી ખર્ચ પણ એટલો જ કરીએ છીએ કે, જેની આપણેે જરૂર નથી હોતી આપણે કોઈ પણ શોપિંગ સેન્ટરમાં અ જઈએ તો ત્યાં ફેશન છે કે, અ દેખાડવા માટે કે અથવા મોટા મોટા ડિસ્કાઉન્ટ આપીને આપણી પાસેથી કે આપણે કેવો કે હોય મોટું ડિસ્કાઉન્ટ હોઈએ તો એ વસ્તુ પણને જરૂરી નથી તો પણ આપણે તે ખર્ચો કરીએ છીએ અને વસ્તુ ખરીદી લઈએ છેએ એના કરતાં કેવું કે આપણેે એ વસ્તુ ખરીદે જ નહી તો એ બિનજરૂરી ખર્ચો પણ અટકે છે અને એ વસ્તુ પછી આપણને કેવી કે કઈ કામમાં પણ નથી આવતી કામમાં પણ નથી આવતી અને એ વસ્તુ પાછી આપડે રિટર્ન કરવા જઈએ તો એ લોકો રિટર્ન પણ નથી થી લેતા તો, આપડે એવો બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ
અચ્છ અચ્છ એટલે પૂછું. વધારે ખાતા હોય થતા હોય છે પણ એમ કે આપણે વસ્તુ આપણે બાર થી એપ્રિલ આપણે ત્રણસો ચારસો રૂપિયામાં એ વસ્તુ પડે જે વસ્તુ તો આપણે ઘરે બનાવી હતા તો સો રૂપિયામાં બની જત. તો આપડે એવી વસ્તુ આવી જોઈએ બારથી લેવા માટે બસો રૂપિયા તેમાંથી આપડે બચી જ જશે એક
હા, એ વાત પણ સાચી છે તમારી. કે બાર જે વસ્તુ આપણને મોંઘી મળતી હોય. એજ વસ્તુ આપણે ઘરે બનાવીએ. તો એમાં આપણા પસ પૈસાની પણ બચત થાય છે. અને આપણને ઘરનું ખાવાનું, પણ મળે છે. ને સ્વસ્થ અને હેલ્ધી પણ હોય છે.
થેંક્યૂ સર.
હમ.. એના લીધે કેવું કે, અને આજના જમાનામાં તો, ડિજિટલ યુગનો જમાનો છે. તો એ ડિજિટલ યુગમાં તો પૈસા અજે આપડે ઓનલાઈન પેમેન્ટ કરીએ છે. એ ઘણું સરળ બને છે. પણ એનો મતલબ એવું નથી, કે આપણેે પૈસાનો, ખોટો ખર્ચ કરવો જોઈએ. એની આપણેે કેવું કે, પૈસા બચાવવા જોઈએ. અને આપડે કેવું કે, ખર્ચનો હિસાબ આપડે રાખવો જોઈએ. જેથી આપણને પણ ખબર પડે. કે આપણેે પૈસા ક્યાં વાપર્યા છે. અને ક્યાં એ પૈસા વાપરવા જરૂરી હતા એવી રીત તે કરીને.
હા. એ વાત તમે સાચી કીધી કે, અત્યારે પણ પેલાના જમાનામાં તો, પણ એ વાત એક સારી હતી. તો આપડે જેમ કે, પૈસા ઉપાડવા જવું હોય. તો આપડે ભરવા જેટલી જરૂરિયાત છે. તો એટલા જ પૈસા ઉપાડીને અને આપડે અને અત્યારે કેવું છે કે, આપડા ખાતામાં પડ્યા હોય. તો આપડે એક વસ્તુ લેવાની હોય. તો આપડ એને જોડે જોડે બીજુ ત્રણ ચાર વસ્તુ લઈ લેતા હોય છે. કેમ કે, આટલા પૈસા ફંડ મેનેજ કરી દેતા હોય છે. પેલા તો ન પડ્યા હોય તો, આપડે ઉપાડવા તો જવાના નથી. એટલે જેટલું લેવાનું હોય એમથી આપડે બે વસ્તુ ઓછી લેતા હોય. કેમ કે પૈસા આપદે આપડી પાસે થોડા ઘણા બચાવતા. અને ત્યારે મોબાઈલમાં પડ્યા હોય. તો આપડે એમાંથી બેમાંથી ઓનલાઈન કરીએ તો, એ વધારે વપરાઈ જતા હોય છે.
હા એ વાત પણ સાચી છે તમારી. અને આપણે કેવું કે, પૈસા આપણેે ખર્ચ કરવા જોઈએ. પણ કેવું કે, આપણા ફેમિલી પાછળ છે કે પછી, આપડે ફેમિલી બધા બહાર જઈએ, ટ્રીપ ઉપર જઈએ કે મવી જોવા જઈએ આપડે મહિનામાં એક બે વાર ખર્ચો કરીએ. આપડા ફેમિલી ઉપર તો એ સારું કેહવાય પણ રોજ રોજ આપણે ખર્ચો કરીએ. તો એ ખોટી વાત છે. અને સાથે સાથે આપણે કવું કે રોકાણ પણ કરવું, આપણે જો આપ પૈસા બચાવ બચાવેલા હોય તો, એ ભવિષ્યમાં આપણને જ કામમાં આવવાના છે.
એજ સારું છે. ખોટા પૈસા વેડફવા કરતા આપડે થોડું બચત બધું એ, ભવિષ્યમાં કમાઈએ છીએ એ આપણને જ કામ લાગશે.
હા તો કેવું કે, આ ટોપિક ઉપર તમારી જોડે મને વાત કરવાની ખૂબ જ મજા આવી. તો આપણે આવા ઘણા બીજા નવા, નવા ટોપિકો સાથે ફરી એકવાર મળીશું. જય શ્રી કૃષ્ણ!
ઉસુપાસની